હલો
બેેન મજામાં?
હા હા એકદમ મજામાં. તમે કેમ છો?
બસ બસ એકદમ મજામાં. શું ચાલે છે?
બસ કાંઈ નઇ વરસાદ નું ઈંતજાર કરીએ.
હા જોની કેટલી ગરમી છે હમણાં જો સાંજે ઘરમાં બહુ ગરમી લાગી ને તો નીચે બેસવા ગયેલી તો બધા છોક છોકરાઓ રમતા તા ને તો મને એકદમ જ મારા બાળપણની યાદ આવી ગી. કે આપડે પણ નાના હતા ત્યારે કેટલું રમતા તા આખો દિવસ કોમન પ્લોટમાં જ રેતા તા સ્કૂલે જતા સ્કૂલથી આવીને સ્કૂલ બેગ મુક મૂકીને હાથ પગ ધોઈને કપડાં બદલીને સીધા જતા રેતા તા, તો છેક રાત્રે આવતા તા, આવીને જમીને પછી હોમવર્ક કરતા તા, ને પછી સુઈ જતા તા, કેટલી મજાની લાઈફ હત. હતી ને નાનપણની આમ આપણે કોઈને જોઈએ ને તો એકદમ જ આપણને યાદ આવી જાય કે શું આપણું બાળપણ હતું.
સાચે સાચે પણ આજકાલના બચ્ચાઓ તો રમવામાં ક્યાં ઇન્ટરેસ્ટ લે અડધા થી વધારે ટાઈમ તો મોબાઈલ હાથમાં લઈને બેઠા રે ટીવી જોવાનું મોબાઈલ આપડાથી વધારે તો આજકાલ નાના બચ્ચાઓ યુસ કરે છે.
હ મેં એ પણ જોયું છે કે ઘરે બહુ હેરાન પરેશાન કરતા હોય અથવા બહાર બહુ ગરમીને એવું હોય અથવા બહારના વાતાવરણમાં અમુક જોડે રમવા નહી મોકલવું હોય તો એમની મમ્મી કે ઘરનો કોઈ પણ મોબાઈલ હોયને તો ઈ લોકો લઈને બેસી જાય છે. એટલે એ લોકોની બહારની દુનિયામાં શું ચાલે છે તેની ખબર જ નથી પડતી. તો એનાથી એ લોકોનો છે ને અંદર પ્રોપરલી વિકાસ નથી થતો એ લોકોનો હયુમ્યુનિટી પાવર પણ ઓછો હોય છે. વિચાર શક્તિ પણ ઓછી હોય છે. કોમ્બિનેશન કરવાની સ્કીલ પણ ઓછી હોય છે. છે. એડજસ્ટમેન્ટ કરવાની સ્કીલ પણ ઓછી હોય છે, બીમાર જલ્દી પડી જાય છે, બિકોઝ કે આપણેે જયારે નાના હતા ને તો ધૂળ, માટી, રેતી, પથ્થર ને એમાં જ રમતા તા ને એમાંથી જ આપણે એકદમ સ્ટ્રોંગ થઈ ગયા અને જલ્દી આપણે બીમાર નતા પડતા તો એ વસ્તુ આપણને અત્યારે ઘણી ફાયદાકારક છે. જયારે અત્યારના બચ્ચાઓ કે જેવું વેધર ચેન્જ થાય ને એટલે તરત જ તમે જોજો કે ડોક્ટરના દવાખાની બહાર તો મેળા જેવું લાગી જાય કે એટલો બધો તાવ, શરદી, ઉધરસ ખાંસી વાયરલ કઈ ને કઈ કઈ ને કઈ વેધર બદલાય એટલે એ લોકોને લાગી જ જાય છે. તો એ બધામાંથી આપણેે બચી શકીએ છીએ. પણ હવે આપણે બી શું કરીએ આ લોકો આપણા જેમ બરની અ વાતાવરણમાં રમવા ઈચ્છતા જ નથી હોતા.
એજ તો એમ કે આજકલના બચ્ચાઓને કેવી રીતે પેરેન્ટ્સ બચપન થી જ બહુ વધારે કેને વી આઈ પી ટ્રીટમેન્ટ આપે પ્રિન્સીસ એન પ્રિન્સ ટ્રીટમેન્ટ કે તેમને એ સી માં રાખો, તમે મોબાઈલ આપો, એમના મોડામાં કેને આમ કોળિયું નાખો, તમે આપણા પેરેન્ટ્ આપણને બહુ ફ્લેક્સિબલ બનાવ્યા. પણ આજકાલના પેરેન્ટ્સ ને એવું ઈચ્છતા જ નથી કે એમના બચ્ચાઓ કાંઈ પણ મહેનત કરે અને પ્લસ શું થાય આજકાલના પેરેન્ટ્સ નાઈન્ટી પર્સન વર્કિંગ છે. એ બચ્ચા ઉપર ધ્યાન જ નહી આપી શકે. તો એ લોક કો પણ ઈઝી વે ગોતે કે ચલ ને એક મોબાઈલ કે, એક આઈપેડ કે, એક ટેબ્લેટ આપી દઈએ એટલે બેસીને જમી તો લે. આજકાલ ના પેરેન્ટ્સને પણ મહેનત નત કરવી એવું હવે કલ્ચર જ એવું થઈ ગયું છે.
એકદમ સાચી વાત છે. મારા નીયર બાજુમાં જ નીબરમાં જ અ બેટકી શું કર્યું છે તેની મ્મ મ્મી છે ને પહોંચી જ નથી વળતી. તો જયારે એકને જમાડતી હોય ને. તો શું કરે બીજીને મોબાઈલ આપીને બેસાડી દે એટલે એ શાંતિથી બેસે ને એટલે એકને જમાડી દે પછી જયારે બીજાને જમાડ તી હોય ને તો બીજીને મોબાઈલ આપીને શાંતિ થી બેસાડી દે. એટલે એ લોકોને છે ને હવે હેબિટ જ પડી ગઈ છે કે જમવા બેસે ને એટલે મોબાઈલ લઈને જ બેસવાનો. તો મેં એક વખતે એવું રિસર્ચ કરેલું હતું તેમાં મેં વાંચેલું કે જયારે આપણે મોબાઈલ જોતા જોતા ખા તા હોય, પીતા હોય, ચાલતા હોય, વાંચતા હોય, અ કસરત કરતા હોય, કે કાંઈ પણ કરતા હોયને તો આપણું પ્રોપરલી ધ્યાન ક્યાં હોય છે તો મોબાઈલમાં હોય છે. તો આપણને આઈડિયાઝ નથી આવતો કે આપણે શું ખાઈએ છીએ, કેવું ટેસ્ટું ખાતું છે તો એની છે ને માઈન્ડ પર બહુ મોટી અસર થાય છે. કે ખાતા ખાતા કંઈ પણ આપણે
હમ્મ. હલો. હલો. હલો. હલો.